હલો છો
હા બસ મજામાં તમે કેમ છો
બસ મજામાં શું કે ફેસ્ટિવલ ની કેવી તૈયારી ચાલે છે
હમ હા બસ જો હવે ફ્રી પડ્યા ને હવે વિચારતી છું શું ખરીદી કરી આવું બધી બજ બજાર માં જઈને
હા સાચી વાત છે જન્માષ્ટમી આવે છે નવરાત્રી આવે છે તો કઈક શો શોટિંગ તો કરવી પડે ને
હા એજ ને બાળકો માટે બી કઈક અલગ કપડા ને એવું બધું લઈ લઉ વિચારતી હતી.
હા સાચી વાત છે. ના એમાં ભી અત્યારે તો નવરાત્રીની બી શોપિંગ ચાલુ થઈ ગઈ હશે કેટલી સરસ ચણિયા ચોળીઓ, કેળિયા હા બધું.
હા. એજ ને આપડે અત્યારથી કરીએ ત્યારે કમ્પ્લીટ થાય મારું પાછું કેવું છે કે હું ઘરેથી થોડુંક એમાં મિરર ને બધું લગાડતી હોવ એટલે હા એટલે વેલા બધું લઈ આવવું ને પછી એ નવરાત્રી આવે ત્યાં કમ્પ્લીટ થઈ જાય.
હા સાચી વાત છે. નવરાત્રી ટાઈમે પછી આપને સમય ના રીય. રાત્રે ગરબા લેવા જવું હોય લેટ નાઈટ સુધી પછી સવારે આખો દિવસ ઘરનું કામ ઓફિસ હોય તો પછી એ ના થાય એટલે અગાઉ જ બધું કરી લેવું પડે.
હા. બાકી તમારે શું ચાલે છે.
બસ તમારી જેમ મારે બી ફેસ્ટિવલની તૈયારી ચાલે. અચ્છા ધનમાંસ
બરાબર. હમ્મ.
તમે જન્માષ્ટમી નું સેલિબ્રેશન કઈ રીતે કરો? હલો.
અમે તો હાલો. અમારે તો બઉ ખાસ જન્માષ્ટમીનું સેલુ બ્રેશન ના હોય કારણ કે છોકરાઓને નીચે રમતા હોય ને એવું બધું હોય અમેય બઉુ ખાસ નહી કરતા જન્માષ્ટમીનું. પણ હા આ નવરાત્રી છે દિવાળી છે એ બધા ફેસ્ટિવલમાં અમને બધાને મજા આવે બાકી અમારી સોસાયટીમાં પણ જન્માષ્ટમીમાં એટલું બધું નહીં થતું જે મટકી ફોડ કરે ને બધું એવું અમારે અહિયાં નહીં થતું બાકી બીજી સોસાયટીઓમાં બધું થય છે.
ઓકે હા.
કે લોકો હા. લોકો આ મટકી ટીંગાળી ને પછી બધા લોકો અ ફોડે છે રાતના બાર વાગે તમારે ત્યાં કઈ રીતનું હોય છે?
અમારે ત્યાં છે ને અ ઠાકોરજી બિરાજમાન છે એટલે આખો દિવસ એ જે
હા. હાલો. હાલો.
અને જે કોઈ
હા હવે આવે છે બોલો.
હા પણ મારે છે ને હાલો અમારે છે ને ઠાકોરજી બિરાજમાન છે એટલે એની જે . થતી હોય ને એ જન્માષ્ટમીમાં ખાસ હોય બધું શૃંગાર ને એવું બધું તો એ મુજબ એ એ રીતે છે ને એનું બધું સેલિબ્રેશન કરીયે અમે.
બરાબર.
એમાં તમે એનું શિંગાર કરી પછી એને .
હમ્મ અચ્છા તો તમે એના માટે પ્રસાદ પણ ઘરે જ બનાવતા હશો ને,
હા, ઘરે જ બનાવી પ્રસાદ કાના ન માખણ મિશ્રી પછી એને ચઠ આવતું હોય એ બધું
બરાબર
બહ મજા આવે ત્યારે જન્માષ્ટમી ઉપર તો એક આમ નવ પ્રસંગ જીવું માહોલ હોય છે, બધા સરસ જર માં વેલા ઉઠી જાય છે આ દિવસ રદ કરે છે,
અને મોડે સુધી જાગતા હોય છે નઈ
હા મોડે સુધી જાગે છે, બાર વાગ્યા સુધી જાગે છે લગીન પ્રશ્ન ન જન્મ જાય ત્યાં સુધી
હમ્મ અમુક વાર બધા એવું પણ કરતા હોય, અમારે અહિયાં અમારે અહિયાં તો બધા એવી રીતે સેલિબ્રેશન નથી કરતા પણ અમુક વાર મેં જોયેલું છે, કે લોકો સાથે જઈને જુલો જુલાવતા હોય છે, કૃષ્ણનો
હ કઈ છે, થઈને ગુલો ભી ગુલાવતા હોય છે એવું ભી હોય છે, ઘણી જગ્યાએ હા અમારે તો બધા નવરાત્રી છે, દિવાળી બધા તહેવારો સરસ રીતે જ સેલિબ્રેશન કરે છે,
હા હા
હમ્મ નવરાત્રીમાં ભી અમારી સોસાયટીમાં થાય છે,
આવી જાય
હા સાચી વાત છે તહેવાર આવે એટલે કઈક અલગ જ મજા હોય છે, એમાં નવરાત્રીમાં તો કઈક એનર્જી જ અલગ હોય છે,
હા, સાચું કીધું આવા પેલા જ ઝુમવા લાગી જાય
હા સાચી વાત છે, લેટ નાઈટ સુધી ગરબા લઈ આપ આખો દિવસ ઘરનું કામ કરી ઓફિસ સેટંગ બધું કરી તો ભી આપણે થાકતા નથી એટલી મજા આવે છે, ને એમ થાય કે દસ દિવસ કરતા જ હોય હોય પૂરી જ ના થાય નવરા એ નથી ફિમ ત
સાચું કીધું બધા ઘણા બધા અત્યારથી જ ક્લાસીસ જોઈન કરીને ગરબા શીખવા લાગી ગયા છે, અલગ અલગ સ્ટેપ બાય નવા નવા જેમ હા
સાચી વાત છે, અલગ અલગ બધા ટાઈપ ના ગરબા શીખતા હોય છે, ઘણા
હમ્મ અને એ લોકો કપડા પણ કેટલા સરસ પહેરતા હોય મેં તો જોયું હમણાં તો બધા કેવ ન છે કે બધા કપલ મેચિંગ મેચિંગ પહેરતા હોય, બાળકોને પણ મે પેરાવતા હોય એટલે જોઈને કેટલું સરસ લાગતું હોય,
હા, સાચી વાત અત્યારે તો મોટા મોટા પાર્ટી પ્લોટમાં જ યોજાય છે, એમાં બધા કોમ્પિટિશન એ કેટલા સરસ રાખતા હોય છે, લોકો એ બધા રેન્ક આપ કોસ્ટ્યુમ વા સાર હોય એ તે બથીર
હા, સાચું કીજ
હા, પછી દિવાળી ભી તમે દિવાળી કઈ રીતે સેલિબ્રેટ કરો છો?
હા દિવાળીમાં તો બહ મજા આવે છોકરાઓને પણ મજા આવે અમે લોકો દિવાળી ના આગલા દિવસે જ મોડ થી અમે તો શું કે દિવાળીમાં અગાઉ ભાઈબીજ થી જ સોરી ભાઈ બીજ નહી વાઘ બાર જ હા વાઘ બારસ થી જ ચાલુ કરી દે ફંક્શન ની તૈયારી હા એટલે અ અ ત્યારથી જ રંગોળી આગળ કરીએ ને નવા નવા તોરણને ઘરની સજાવટને બધું ચાલુ કરી દે
હા સાચી વાત છે દિવાળી માં તો કેટલું મજા આવે ઘરની સાફ સફાઈ કરવાની હોય છે પછી આપડે નવું સરસ ડેકોરેશ કરી લાઈટિંગ કરી છે ઘરે દીવાઓથી પછી પલી સીરીઝ લગાવે છે બધા લાાઈટિંગ વાળી અને છોકરા છોકરાઓને બી કેટલી મજા આવે છે અલગ અલગ પ્રકારના ફટાકડા ફોડે અચ્છા
હા એટલે છોકરા તો રાત જોતા હોય અને અલગ અલગ પ્રકારની મીઠાઈઓ ખાવાડ ખા એટલા માટે બી એટેડ હોય
સાચી વાત છે દિવાળી ભી બહુ મજા આવે એ તહેવાર છે દિવાળી માં શું આપડ નવું વરસ હોય તો બધા આપણેે ન ફ્રેન્ડસ પરિવાર ના સભ્યો બધા એકી સાથે કેવા સરસ મ બનાવીએ છીએ બધાની ઘરે જઈએ છીએ
હમ હા એ સાચું કીધું તમે એટલે આવા તહેવારો એટલે ફેમિલી સાથે બધા ભ થતા હોય છેને ઘણી બધી મજા આવે કારણ કે અમસ્તા તો બધા પોતાના રોજી જીવનમાં જે કામકાજ હોય રૂટીન એ બધું કર હોય પણ આવા તહેવારોમાં બધા ફેમિલી સાથે ભેગા થાય એટલે બહુ મજા
હા સાચી વાત છે અત્યારે તો બધાને કામ જ એટલું છે કે તહેવારો સિવાય કોઈ મળતું જ નથી એટલે તહેવારો ઉપર બધા સાથે મળે તો એક આનંદ અને ઉલ્લાસનોો માહોલ હોય છે કેટલી મા મજા આવે છે
હા સાચું કીધું
હમ
અને નવા નવા કપડા પહેરવાના નવી નવી ખરીદી કરવાની એટલે ઈ ઉત્સાહ જ અલગ હોય તેહેવારના
તહેવારો આવે એટલે એક ઉત્સાહ હોય છે નવું નવું સરસ જમવાનું મળે છે અલગ અલગ વ્યંજનો પછી શોપિંગ કરવાની મજા આવે છે
હા શોપિંગ કરવા જાય તો બજારોમાં પણ કેટલી ભીડ હોય છે તમે જોઓ તો આમ અને બજારની રોનક જ કઈક અલગ હોય બધું નવું નવું વસ્તુ જોઈને મજા આવી જાય
સાચી વાત છે બટ આવી અલગ હોય છે અને તહેવારો ઉપર તો અ શું કેહેવાય બધા વેપારીઓને ભી કેટલી સરસ ડિસ્કાઉન્ટ રાખવું હોય છે બધી વસ્તુ માં અને નવી નવી વેરાયટી ભી કેટલી સરસ મળે છે આપને શોપિંગ કરવા જઈએ તો કપડાથી લઈને બધા દિવસ જુઓમાં
હા તમે સાચું કીધું દિવાળી માં ઘણી બધી જગ્યાએ એવા સેલ રાખેલા હોય છે કે જેમાં આપણે ડિસ્કાઉન્ટમાં કપડા અને બધી વસ્તુઓ મળી જતી હોય છે ઇલેક્ટ્રોનિક આઈટમ ક કે કઈ પણ ફરક ફર્નિચરમાં કયો એ બધું ડિસ્કાઉન્ટમાં એમાં મળી જત દિવાળી પર
હમ અને તહેવારોમાં શોપિંગ કરવાની મજા જ કઈક અલગ હોય છે
સાચું કીધું તમે એકદમ નવી ખરીદી કરવા માટે આપણે દિવાળી ની રાહ જો હોય કે ના દિવાળી આવશે ત્યારે બધી નવી ખરીદી કરીશું એમ કરીને
સાચી વાત છે દિવાળીમાં બધી જ કેટલી વસ્તુ આપણા નવી કરતા હશ ઘર માટે આપણા માટે પરિવારના સભ્યો માટે
હા એટલે બધા હા એટલે જ ને બધા બધ દિવાળી ની જ રાહ જોતા હોય કે દિવાળી આવશે ને આપડે બધું નવું નવું લેવાનું મન થાય
હમ હ સારું આપડે તહેવારો વિશે તો કેટલી સરસ વાતો કરી એક બીજાની કેવી રીતે સેલિબ્રેટ કરી એ બી જો જ
ભલે ત્યારે આ દિવાળી માં આપણેે પણ મળીએ
પાકું
હા ભલે ત્યારે આવજો
હા આવજ